હા વાજ છે.
હા બોલો બોલો. આયો આયો. હા બોલો કેસાબેન આવ, ના ના બહ નહી આવતો પેલા આવ્યો થોડોક સ્ટાર્ટિંગમાં હવે નહી આવતો નહી મારે આવે છે.
હા થોડોક છે, પણ હવા નહીં આવે.
હમ. બરાબર. બોલો બોલો.
આ રસ્તા પર ઘર હોય ને આપડું
હા મારે મારે પણ એવું જ છે, મેન રસ્તા પોતા પરત ઘર છે.
બૂલો, કંટાળો આવે છે.
કઈ નહી બકું. હું વિચારતી તી કે આપણા માટે બ નું અહ ખાવા સારું કે પછી આપણે ઘરનું બનાયેલું હોય એ સારું એમ. અને લોકોને કયું ખાવું જોઈએને કેમ લોકો વધારે ફાસ્ટ ફૂડ પ્રત્યે વધારે પ્રેરિત થાય છે એમ. તમે કુલા આવો કે હિસાબેન જોડે વાત કરી.
જે વસ્તુ બહાર બની શકતી એ ઘરે તો બનવાની જ છે. તો પછી ઘરે આપડી નજર હે ઠળ આપણને જેવી જોઈ એવી સારી સામગ્રી લઈને બનાવીએ તો એ તો આપણા માટે ફાયદાકારક જ છે. હા બહાર નું ખાઈ શકાય પણ ક્યારેક. કે કોઈ તમારા સંજોગો એવા બને કે તમારી પાસે રસોઈનો ટાઈમ નથી કે તમારા ઘરે જે બનાવે છે લાઈક મમ્મી છે કે સાસુ હોય કે કોઈ પણ બીમાર પડ્યું છે, તો તમે બહાર થી લાવીને કોક દિવસ મહિનામાં કે બે ત્રણ મહિને એક વાર મંગાવીને ખાવ તો વાંધો ના આવે.
બરાબર છે.
બાકી તો ચાલે ઘરે.
લોકો અત્યારે તો બસ અહ કેવું કે એમની જો ટાઈમ હોતો નથી અને ટાઈમ તો હોય છે તો એ પણ ઘરનું એમને ભવતું નહી, તો બસ બહારનું જ નથ લેતા હવે ખબર નહી કેમ એ લોકોને ફાસ્ટ ફૂડ એટલું ગમે છે, પણ એ લોકોને એ નહી ખબર કે જેટલી જે વસ્તુ ટેસ્ટ આપે છે, એટલું જ આપણા શરીર માટે ખરાબ છે એ લોકોને એ નહી ખબર.
સમ સાચું કહો ને તો લોકોમાં મોસ્ટ ઓફ એવા લોકો હોય છે કે જેમ કે વિદ્યાર્થીઓ જે દૂર-દૂરથી ભણવા આવે છે, જેમ કે અમારું શહેર જે ભણવા માટે જાણીતું છે બરાબર. તોં એ ઘણી બધી કોલેજો, સ્કૂલો અને હોસ્ટેલો તો છે જ. તો હોસ્ટેલમાં એક જમવાનું બહુ જ ખરાબ મળતું હોય જે ઘણી વાર એમાંથી જીવાત નીકળતી હોય છે, એની ક્વોલિટી તો સમજો કે સાવ ખરાબ માં ખરાબ હોય છે. તો એવા બાળકો જેને ઘરનું ભોજન તો મળી નથી શકવાનું, હવે લોકો ના મા બાપે તો પૈસા આપેલા જોએ તો લોકો છૂટ થી વાપરવાના જ છે, તો આવા લોકો શું કરે બહારથી લારી માંથી કે ગમે તેથી જમી લે. એ લોકો જમે છે એક જ ટાઈમ. બપોરે જમતા જ નથી, સાંજે જ જમે છે. અને એમાં પણ આવો ખોરાક જમે એટલે એમના શરીર નું આખું જે બેલેન્સ છે ને ખાલી મસાલા તમને મળે છે પણ તમને પોષક તત
નથી મળતા. લાગે એ લોક કો જો આવું બધું પ્રોટીન વાળું અને ચીઝ વાળું ખાઈ ને બધા ફૂલેલા લાગે પણ જો એમને કશીક આપણે પાંચ દસ કિલો ની બોરી ઉચકવાની કઈ તો ના ઉચકાય એ લોકોથી, અને જે માણસ રોજ ઘરનું જ ખા તા હોય રોટલી, શાક, દળભાત કે રોટલા ખાતો હોય એકદમ હવે એકદમ ફટાક દઈન એ બોરી ઉચકી શકે છે એમ, આટલો ફરક પડે. અને હા અને પછી એવુંય કહી શકાય કે જો રોજ નિયમિત ઘરનું ખાત હોયને તો એને બીમારીઓ પણ એને ઓછી હોય બો ભાગ્ય કદાચ વરષમાં એક વાર બીમાર પડતો હોય એમાં કઈ શરદી ઉધરસ થઈ ગઈ હોય અને એનું જીવન ગાળો પેલું શું કેહેવાય આયુષ્ય પણ વધે એટ વધ ઉધર હોય એમ એનું સમય કે આરામથી કાઢી શકે એસી પંચ્યાસીવર્ષ તો
સાચી વાત છે પણ હવે બધાને આ વસ્તુ સમજાવી અઘરી છે અને જે વ્યક્તિ એના રવાડે ચડી ગયો ને તો પછી એના જીભ પગ કંટ્રોલ જ ના રહે એના
કંટ્રોલ ના રે રોજ એને ટાઈમ થાય ને એટલે પછી ખાવાનું મન થઈ જાય અને અત્યાર તો જુઓ તમે જોવ કે આપણે ઈન્ડિયન ફૂડની કઈ બહુ લરીઓ હોય કે મળરી જાય હોટલમાં ગુજરાતી હોટલ હોય તો એમાં દળભાત શાક રોટલીને એવું નિયમિત મળતું હોય બાકી તો બહાર ઘરની બહાર નીકળીએ તો અમાર ખાલી ગામડું છે છે તો પણ પાણીપુરીની લરીઓ છ થી સાત હશે વડાપાવ સેન્ડવીચ સમોસા એટલું બધું મળે ને અને બહ ભીડ હોય અને પાણીપુરી લરીએ તો વાત જ નહી કરવાની છોકરા છોકરીઓ એટલી ભીડ હોય ને એટલે કેવું કે જો હવે એમના મમ્મી પપ્પા ખાસ કરીને તો અત્યારે તો બધાની મમ્મીઓ પણ જોબ કરતી જ હોય એના કારણે એ લોકો ને ટાઈમ ના હોય એટલે છોકરાને કહી દે કે લે આટલા દસ રૂપિયા વીસ રૂપિયા તું તરમે તારું ખાઈ લેજે એટલે એક દિવસ કે બે દિવસ પછી પેલાને આદત જ પડી જાય તો જો કોક દિવસ હવે અઠવાડિયામાં બે વારે ઘરનું પણ ખાવા બે હોય તો એને પછી બહારનું જ યાદ આવે તો પછી આ નહી ભાવતું એમ કરીને ઊભા થઈ જાય
સાચી વાત છે અરે લોકો લોકોને ખાવાના એટલા બધા એ હોય છે અનેને તમે જોજો તમે કન્ટિન્યુઅસ ખાલી બે દિવસ કે ત્રણ દિવસ પણ બહાર ન ખાશો અનેને ચોથા દિવસે તમને આપોઆપ જ લત લાગી જશે તમને ખાધા વગર ચેન જ નહીં પડે
સાચી વાત છે.
અને આ લોકો ના જે આર્ટિફિશિયલ અ કલર ને, મસાલા ને, વધારે પડતા ચટાકેદાર ગરમ મસાલા એ બધી વસ્તુ છે જે આપણને કેને કે
અટ્રેક્ટ, આકર્ષિત કરે સાચી વાત છે. અને અને એમાં તો જો આપણે ઉપવાસ કર્યો હોય ને તો એની આ બનાવવાની આ લોકોની કળા અને એનો કલર તમે જે રીતના કહ્યું એ રીતના તો આપણને એમને અમે મોડામાં પાણી આવીઈ જાય. એવું હોય આપડે બાળક કોની લોકોની વાત કરીએ પણ આપણા મોટા લોકો પણ એવા. અ પોતાની જાતને કંટ્રોલ ના કરી શકે. અને અમુક ના ઘેરતો નિયમ જ હોય કે ભાઈ પંદર દિવસ એક વાર તો હોટલ હોય જ એમ.
હા કઈ પણ ઓકેશન હોય તો જતું રેવાનું કે કોઈ પણ કઈ તહેવાર હોય કે ના હોય રવિવાર આયો ચલો હેડો હોટલ.
સાચી વાત છે. કઈ નહી પણ ચાલ્યા કરે શું ફરીએ.
એજ તો.
છોકરાઓના ઘડતર અને એના પ્રત્યે અને એના સ્વાસ્થ્ય પ્રત્યે તો એમના મા બાપા જ જ જવાબદારી છે અ અને કેવું કે ચલો એ લોક ખાય છે પણ એ રીતના એ લોકોને નિયમિત પ્ણે બહારની અલગ અલગ અ બાર લઈ જાય એમ ફરવા માટે કે આંટો મારવા માટે કે બહારની આઉટડોર જેટલી જેટલી રમતો રમે તો પછી એમને ખાવા પચે ઈઝીલી પ પચાય દે છે ને ગમે તે ચીજ વાળું હોય કે ચરબી વાળું હોય પણ ઈઝીલી પચાઈ દે પણ જો એ ખાઈને પાછો ઘરમાં આવીને વિડીયો ગેમ રમવા કે ટીવી જોવા બેહી જતો હોય તો એ તો સેચ પણ સારું નહી એ લોકોને અતાર ના ખબર પડે. પણ જેમ મોટા થાય અને ઓવર વેટ તો પછી બહુ તકલીફ પડે પાછું એને ઓછું કરવા.
લાગે. કહેવાય છે ને ચાઉમીન ના નૂડલ્સ આ બધું કઈ ખાવાની વસ્તુ છે જ નહીં.
હ અને અતાર તો સાચી વાત અને ત્યારે તો મેગી બહુ મોટો સોર્સ બની ગઈ છે. વચ્ચે તો બંધ થઈ ગઈ હતી પણ પાછી પાછી એવી રીતના એમણે શું કર્યું ઘઉની બનાવી અને અને ઘઉંની બનાઈ એ ને એવી રીતના બહાર કાઢી લોકોએ પાછી માર્કેટમાં બહાર પાડી અને પછી પાછી લાવી દીધી મેદાની મેગી. જો તમે બધું પોલિટિક ખરી પણ મેગી બંધ તો ના જ થઈ.
મેગી. તો ઠીક. છે એ તો પણ મેગી તો બધાનું વન મિનિટ ફૂડ છે ને એટલે મળી જાય છે જલ્દી એટલે લોકો તો ખાવાના.
હા. સાચી વાત છે અને મેગીનો મસાલો એ પણ એવો બનાવેને ખબર ને એટલો ટેસ્ટી હોય ને અમુક છોકરા તો મેગીમાં તો મેગી માં પણ ગંદા ખાવામાં અમુક શાકમાંય નાખીને ખાય એટલા એટલા ખાવાના રસિયા હોય.
અરે એ વાત કરો છો ઘણા લોકો તો બહારને એટલું ખાવાનું રસિયા હોય છે ને કે એને તો ઘરમાં એ જ નહી પગ જ નહીં રેતો અને જોવા જઈ ને તો એ વધારે બીમાર પડે છે એને લાંબા ટાઈમે પછી શું થાય કે પાચન થાકર પાચનક ત નબળી પડી જાય. પછી એને ગળા માંથી નળી માંથી બધું લી ફર મોકલવું પડે.
હમ્મ, એ જ આ બધી નવી નવી પછી બીમારી ઊભી થાય. પછી હોસ્પિટલ ના ધક્કા ખાવા પડે પેલા ખાવા ખાવા પાછળ તો પૈસા બગડે તો અલગ અને પછી દવાખાનામાં પૈસા કાઢે.
એ જને.
એના કરતા હું તો એવું જ પ્રિફર કરું કે પોતે પણ ઘરનું જ ખાવું જોઈએ થોડો સ્વાદ ઓછો મળે બહાર કરતા પણ ઘરનું જ ખાવું જોઈએ અને નિયમિતપણે યોગાને એવું અત્યારથી જ કરવું જોઈએ તો આપોઆપ તમારું જીવનનું આયુષ્ય વધી જ જાય.
હા. પણ આ બધું કેવું કે એક જ ઝાટકે બધાને સમજાવો ખરું છ.
સાચી વાત છે.
કોઈ સમજવા તૈયાર નથી થતું.
એના થી ક્યાંયે કદાચ માણસો ન ના જ સમજે પણ કદાચ સરકારે એવું કરી કરવું જોઈએ કે અલગ અલગ નિયમો કાઢવા જોઈએ કે આટલા એરિયામાં આ એક જ ફાસ્ટ ફૂડની લરી રહેશે અને ફાસ્ટ ફૂડ હોય ને એના પર જી એસ ટી વધારી દેવું જોઈએ તો કદાચ લોકો બંધ તો ના જ કરી દે પણ એ ખાવાનું થોડુંક ઓછું કરે પૈસા જવાના કારણે.
તો એ આ પબ્લિક છે ને માને એવી નહી.
હમ્મ સાચી વાત છે. સાચી વાત પણ શું કરીયે હવે.
કઈ નહી મળીએે મળીએ અને તમારે કઈ બહાર ન ખાવું હોય ને તો ઘરે બનાવીને ખાઈ લેજો બહાર નું ના ખાતા.
હા હા ચોક્કસ ચોક્કસ એવું જ એવું જ કરીશ હું બીજાને કઉ પણ હું પોતે બી છું મને હારું હારું ખાવાનું ભાવ પણ હવે કંટ્રોલ કરવાનું થોડુંકમ આમ બોડી પણ મેન્ટેન રાખવી પડે ને એટલે.
હા હા ચાલો મળ્યે.
હા હા ચાલો.